હાલો! રચના કેમ છો?
જય શ્રી કૃષ્ણ. બસ મજા. તમને કેમ?
બસ શાંતિ છે. તો આજે આપડે સોશલ મીડિયા વિશે વાત કરીશું, કે સોશિયલ મીડિયા આપરી લાઈફમાં શું ભાગ ભજવે છે, એ સારું છે, ખરાબ છે એના ફાયદા શું છે. ખરા અ ગેરફાયદા શું છે તે.
હા.
ઓકે! તો હવે સોશિયલ મીડિયામાં લોકો હવે હવે હરેજ હરેક વ્યક્તિનો સોશિયલ મીડિયામાં અ અકાઉન્ટ હોય છે, કે જે અ બધાં જ યુઝ કરે છે આપણે લોકો આપરી પાસે સ્માર્ટ ફોન હોય એમ એટલે આપડા ફેસબુકમાં હોઈએ પછી ઇન્સ્ટાગ્રામમાં હોઈએ. કોઈ સ્નેપચેટ છેકે બધી જે એપ છે. સોશિયલ મીડિયાની એમાં આપડે આપરું અકાઉન્ટ ખોલીએ છીએ અને પછી આપડે કલાકનો કલાકો સોશિયલ મીડિયા પર ટાઈમ પાસ કરીએ છીએ તો સોશિયલ મીડિયા સારું પણ છે, અને ખરાબ પણ છે. અ સારું એટલા માટે છે કે આપણને આપણને બો મોટું આમ આપડી દુનિયા નાની બનાવી દેય છે. કે આપડે કશે પણ આપડા ફોટોઝ છે કે લાઈક આપડે વિડીયો કોલ કરવો હોય તો કરી શકીએ છીએ. પ્લસ આપડે કોઈ આપરા આપરા કોઈ ડોક્યુમેન્ટ આપરે બાર મોકલાવા હોય આપણા કોઈ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ આપડે બાર મોકલાવા હોય તો આપરે મોકલાવી શકીએ છીએ કે ચલો આપરા ડોક્યુમેન્ટ આપરે અમ અમેરિકા મોકલાવા છે. તો આપડે મોકલાઈ શકીએ છીએ પછી આપડે ત્યાં વિડીયો કોલ પર વાત કરી શકીએ છીએ તોએ સોશિયલ મીડિયાનાં ફાયદા છે. અને ગેરફાયદામાં એ છેકે આપડો બો મોટો સમય ખાઈ જાય છે. કે આપણને આળસુ બનાવે છે, કે આપડે બોજ બધો ટાઈમ સોશિયલ મીડિયા મીડિયા પર પસાર કરીએ છીએ અને એ વેસ્ટ ઓફ ટાઈમ જ છે.
હા, આજના સમયમાં ઘણા લોકો તો પો પોતાના નાના વ્યવસ્થાની પણ જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરે છે. કપડા પછી ઘરેલુ વસ્તુઓ, ખાધ પદાર્થો કે પછી એવી અન્ય એવી વેચાણ હોય જે ઓનલાઈન આપડે કરીને તેઓ સારી આવક મે મેળવી શકે છેકે એવી વસ્તુ હોય જે ઈ લોકો ઓનલાઈન ફોટો પાડીને સોશિયલ મીડિયા ઉપર શેર કરીને એને વેચી શકે. તો ઈ પણ એનીથી આપણને પૈસા પણ આપડે કમાવી શકીએ એનાથી ઘણી કંપનીઓ નોકરીની જાહેરાત પણ સોશિયલ મી મીડિયા પર મૂકે છે. એટલે એવું ઘણું બધું છેકે એનાથી એટલે એના ઘણાં ફાયદા બી છેકે જેનાથી આપડે સોશિયલ મીડિયાનો યુઝ કરી શકીએ એમ.
હા, સાચી વાત છે તમે સાચું કીધું કે સોશિયલ મીડિયા પર આપડે વર્ક ફ્રોમ હોમ છે. એવી રીતે કાઈ પણ આપણે ઓનલાઈન કઈ કામ પણ કરી શકીએ છે. એનાથી પણ આપડે કમાઈ શકીએ છીએ પ્લસ ત અ સોશિયલ મીડિયામાં એવું છે કે, સોશિયલ મીડિયા આપણે યુઝ કરવા એક વાર બેસીએ છીએ કે ચાલ આપણે રીલ્સ જોવા બેસી કે કોઈ કોઈ નોટિફિકેશન આવે છે આપને કોઈ રીલ મોકલે છે તો આપણે પછી સ્ક્રોલ કરવા માંડીએે. અને સ્ક્રોલ કરતા કરતા આપડા, આપડા ટાઈમ ક્યાં નીકળી જાય છે ખબર નથી પડતી. એક બે કલાક ત્રણ કલાક આપણે કન્ટિન્યુ સ્ક્રોલ કરીએ છીએ. જેના લીધે આપણે આપડો ટાઈમ પણ બરબાદ થાય છે અને આપણે બેસી રહીએ છીએ. જગ્યાએ તો એનાથી આપ આપણા ગટ હેલ્થમાં પ્રોબ્લેમ થાય છે. પછી આપણને મેદસ્વીતા થાય છે. એ બધા બોડી પ્રોબ્લેમ પણ થાય છે કે, ફિઝિકલી પણ આપણે થોડા થોડું નુકસાન થાય છે આપ
હા હા. એનું બીજ જો અ સોશિયલ મીડિયાનું બીજું મહત્વ શું થાય કે, શિક્ષણમાં એ બહુ આપણે કામ આવે. હવે, તો આજે તો વિદ્યાર્થી માટે સોશિયલ મીડિયા એક આમ કહેવાયને વેપન બની ગયું છે કે યુટ્યુબ પર લાખ ખો શૈક્ષણિક વિડીયો ઉપલબ્ધ છે. ઘણા શિક્ષણો ઓનલાઈન ક્લાસ લે છે અને વિદ્યાર્થીઓ નવી ભાષા કમ્પ્યુટર, ગણિત વિજ્ઞાન કે પછી ગીત ગાવું હોય કે, શીખવું હોય કે, જોવું હોય કે, અન્ય વિષયોમાં ઈ સારી રીતે ઈ વિડીયો જોઈને પણ શીખી શકે છે. સોશલ મીડિયા દ્વારા
હા, સાચી વાત છે. હવે, સોશિયલ મીડિયામાં પાછું આપડે એવું છે કે જો આપણેે લોકો, આપણા મોબાઈલમાં ચાઇલ્ડ લોક નહીં કરીએ, તો આપણા બાળકો પણ એમાં એમાં બધું જોવે છે અને અમુક અમુક વસ્તુ જે જોઈ શકે તેવુ પણ તેવું પણ સોશિયલ મીડિયા પર હોય છે તો એ બાળકો ઉપર પણ ખરાબ અસર પાડે છે.
હા.
એટલે, એ સારું પણ છે અને ખરાબ પણ છે અને સોશિયલ મીડિયા પર જો આપણને કોઈ હોસ્પિટલમાં કે કોઈ બ્લડની જરૂરત હોય કોઈને હોસ્પિટલમાં હેલ્પની જરૂર હોય તો એ સોશિયલ મીડિયા પર આપણે ગ્રુપમાં કે વોટ્સઅપમાં કે આપણે મેસેજ કરીએ છીએ. તો વિધિન અ મીનિટ આપણને એ હેલ્પ ઉપલબ્ધ થઈ શકે છે. કે આપણે આપણને હેલ્પ માટે કોઈ આવી શકે છે. પ્લસ સ જે આપડા આપણે જે લોકેશન શેર કરીએ છીએ. કે મે ઉરપથી આપણે લોકેશન શેર કરીએ છીએ. તો આપણને કઈ હેલ્પની જરૂર હોય અને આપણે એમ- કહી દઈએ કે, હું લોકેશન શેર કરું છું. ત્યાં છું. તો ત્યાં પણ આપણને હેલ્પ મળી શકે છે.
હા. સોશિયલ મીડિયા, સોશિયલ મીડિયાના કારણે આપડણે કેટલી બધી નવી નવી સ્કીલ્સ પણ શીખી શકીએ છીએ કે જે જે ઓનલાઈન વેબસાઇટ ઉપર શીખવા મળે છે આપને એનાથી આપણ આપડો ટાઈમ પણ બચે છે કે આપડે ક્લાસીસમાં ન જાવું. અને ઘર બેઠા જયારે ક જયારે આપણે ઓફિસ માં હોઈએ ક કઈ પણ કામ કરતા હોય તો એમાં જે આપણે અરજી ક ન બ્રેક કે પંદર વીસ મિનિટ નો બ્રેક મળે તો એમાં આપણેે ઈ નવી નવી. સ્કીલ સીખી શકીએ.
હમ સાચી વાત છે. તો એના માટે સોશિયલ મીડિયા જરૂરી છે કે અને હવે તો કેવું કે આપડું પેલા પેલાના લોકો મળતા હતા સામાજિક મીટંગો કરતા હતા તે હવે બધુ ઓનલાન થઈ ગયું કે સોસોલ્યાસેન પુંરુ સોશિલ મીડીયા મીડિયા પર થાય છે.
હા.
કે મીટિંગ કરવાની હોય કે ચલો ઓફલાઈન મિટિંગ પણ કરવાની હોય તો ભી ન ક તો સોશિયલ મીડિયા પર જ થાય છે કે અહંયા આ ટાઈમે આવી રીતે આપણે અહ મીટિંગ કરીશું મળીશું. વાતચીત કરીશું એ બધું એમ
હા હવે તો સોશિયલ મીડિયામાં અગર આપડું કોઈ આપડું ફેમિલી કોઈ ઈ કોઈ પણ જગ્યા એ ગયું હોય અને જો સિટી માં હોય અને કોઈ પણ જગ્યા ગયું હોયને આપડી થી ખોવાઈ ગયું હોય તો આપણે એને લોકેશન શેર કરીને પણ આપ એને કહી શકીએ કે તું આ લોકેશન ઉપર આવી જ તો અહીંથી તને હું તને કહી શક કે હવે તું ક્યાં જાય મને કેવી રીતે ઘર આવશે એમ. તો લોકેશન ના કારણે બી કેટલા માણસો કેટલા માણસોને ફાયદો થાય.
હા અને એના લીધે આપણે આપડ આપડા આપણા નાના એવા વ્યાપારનું એડ કરી શકીએ છીએ. આપણેે ફોટો શેર કરી શકીએ છીએ આપડે જે વેચીયે છીએ. તે વસ્તુ આપણેે એ લોકો એ લોકો આપણને ફોન કરીને આપણી પાસે મંગાવી શકે છે એટલે એ બધું બહુ સારી વાત વસ્તુ છે કે આના લીધે લોકો ના વ્યાપારમાં બી વૃદ્ધિ થઈ છે. કે એ લોકો સારા એવા પૈસા ભી કમાય છે. કોઈ ન ઘર પણ ચાલે છે સોશિયલ મીડિયા
હા આપડે સો સોશિયલ મીડિયા પરથી સારી અને ઉપયોગી માહિતી પણ મેળવી મેળવવી જોઈએ નવી વસ્તુ વતુ શીખવી જોઈએ અને અને સકારાત્મક આપડે વિચાર પોઝિટિવ વિચાર જોએ આપણે અને પોઝિટિવ આપે વિચારીને શેર પણ કરી શકીએ. કે તો એનાથી બીજા લોકોને પણ પોઝિટિવ ફીલ થાય. સાથે સાથે આપડે કોઈ પણ સમાચાર અથવા માહિતી શેર કરતા પેલા તેની તેની આમ તેની આપડે પેલા ઇન્ફોર્મેશન જોઈ લેવી જોઈએ કે ઇન્ફોર્મેશન સાચી છે કે નહી ઈ આપડે તપાસ કરવું ખૂબ જરૂરી છે.
હમ. હા અને સોશિયલ મીડિયા પર ફેક પણ ફેક પણ બધું બહ ચાલે છે. કે ફેક માહિતીઓ ભી લોકો લોકો શેર કરે છે પણ આપડે એટલું ધ્યાન રાખવું જોઈએ કે આપડે કોઈ ખોટી માહિતી તો શેર નથી કરી રહ્યા ને.
હા એમ હા સો સોશિયલ મીડિયામાં એકદમ આપડો કંટ્રોલ હોવો જોઈએ. જો આપણને ખબર હોય આપણે ક્યાં સુધી એને યુઝ કરવાનું છે ને એની કેટલી લિમિટ છે આપણને તો સોશિયલ મીડિયા આપણી માટે બેસ્ટ છે નગર પછી સોશ્યયલ મીડિયા આપણી માટે બહ
હા જે લોકોને જે લોકોને ટાઈમ પાાસ જ કરો છે એ લોકો માટે સોશીયલ મિડિયા સારું નથી કેમ કે એ પોતાનો સંપ સમય બરબાદ કરે છે.
હા
તો એના લીધે એમનો સમય બરબાદ થાય છે અને જે એને કામ કરવું હોય તે કરી નથી શકતા
હા
એજ તો એટલે અહહ એમાં એવું છે કે સોશિયલ મીડિ ફાયદાઓ પણ એટલા બધા છે અને નુકસાન પણ એટલા બધા છે હવે જોવો તો આપણે સોશિયલ મીડિયા પર જ્યારે નિર્ભયા કેસ થયેલો ત્યારે નિર્ભયા કેસ પર સોશિયલ મીડિયાને લીધે કેટલી જાગૃતિ આવી અને અહહ એ જાગૃ પ્રવૃત્તિના લીધે સરકારે અહહ સરકારે જે અહહ લેડીઝ માટેના જે નવા નવા નિયમો બનાવ્યા છે તે અત્યારે લેડીઝને બહુ જ ઉપયોગી બને છે.
હા એટલું એનું બીજું મહત્વ બી ઇ છે કે માહિતી અને સમાચાર મેળવવાનું છે. દેશ વિદેશમાં શું ચાલી રહ્યું છે તેની માહિતી આપને ખુબ સ્પીડમાંથી આપણને જાણવા મળે કે બીજા દેશમાં શું થિયું રહ્યું છે. અને સરકારી સરકારની નવી યોજનાઓ પછી હવામાનની માહિતી કે પછી રમત ગમત ના સમાચાર અને અન્ય એવા મહ મહત્વપૂર્ણ માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપને તરત જ લોકો સુધી પહોંચી જાય છે.
હા આપડે એક ગામથી બીજે ગામ જવું હોય તો પણ આપણેે મેપ પરથી અહહ અહહ એનો રસ્તો શોધી શકી છીએ પ્લસ આપણે ત્યાં ત્યાં કોઈ વાત વાતાવરણ એવું છે કે ચલો વાવાઝોડાની કઈ પ્રોબ્લેમ છે કે તો એ પણ આપને સોશિયલ મીડિયા અહહ પર જાણવા મળે છે કે ત્યાં એની અસર છે કે નહી એ બધું આપને ખુબ સારી એવી માહિતી મળે છે સોશિયલ મીડિયા પરથી
હા તમારી સાથે વાત કરીને મજા આવી ઘણી મને ઇન્ફોર્મેશન મયળી તમારી થી
હા સારું તમારી સાથે પણ તમારી સાથે ચર્ચા કરીને મને પણ અહહ અહહ સારું લાગ્યું અને નવી નવી ખાસી સારી એવી ઇન્ફોર્મેશન મયળી તો ચાલો પછી વાત કરીએ આપડે
હા ઓકે જય શ્રી કૃષ્ણ બાય
હાય